હલો
કેમ છો
બસ મજામાં એમ છ
બસ મજામાં ઘરે બધા મજામાં
હા બધા મજામાં બાળકોને તો શું બાળકો લોકો છે શું કરે છે બસ ફોન ફોન ફોન બસ
હા એજ સાચી વાત મારી એવું જ છે મારી બેબી ભી આખો હતી ફોન લઈને બેઠી શ ખબર ન પડતી એને કે ફોન કેટલો સારો કેટલો ખરાબ એ નીકળ ખબર જ ન પડતી છોકરાઓને
હા જેટલું આપણે નુકસાન જેટલો ફાયદો છે એટલોું નુકસાન બી છે ફોન યુઝ કરવામાં મોબાઈલ ફોન એટલે જેટલો આપણે એને સારી રીતે ઉપયોગમાં લઈએ જેના એડવાન્ટેજ છે એટલા ડિસએડવાન્ટેજ બી છે અને બાળકોને જો એક વાર એમને કોઈ લત લાગી જાય ને જોવાની ગેમ ખેલ રમવાની કે કાંઈ બી એમાં અમ અ સમય વત વધારે એમાં સ્પેન્ડ કરવાની તો પછી એ શું એની લત બી વધારે પડતી સારીને નો કે કેવાય
ના, ના સાચી વાત છે, આજકાલના છોકરાઓને ક્યાં તમે માનશો નઈ જમવાનું મોબાઈલ વગર જમતા નથી. મોબાઈલ આપો તો જમી લે જો તમે એને જમતા જમતા મોબાઈલ હાથમાં દીધો પછી તમે એને કારેલાનું શાક બી ખવડાવી દેશો ને તો એ ખાઈ જશે. એટલે ખબર નઈ પડે પણ મોબાઈલ ની યે કેટલી હાં એટલી એને ખરાબ આદત થઈ ગઈ છે મોબાઈલ જોવાની અને સારી આદતમાં તમે એને ગણશો ને કે ના આમાંથી જો તારે આ બનાવવાનું છે, ક્લે માટી દીધી તારે આજે ગણપતિ બનાવવાના છે મોબાઈલમાંથી જોઈને તો ગણપતિ બનાવ, તો બનાવશો તો એ એનામાં એક સારી આદત છે પણ ખરાબ આદત ઈ છે કે તમે એને કારેલાનું શાક બી ખવડાઈ દેસો ને તો એને ખબર નઈ પડે કે મેં કારેલાનું શાક
સાચી વાત એટલે શું એટલી હાં ચલો સ્કીિલ ડેવલપ કરવા માટે કંઈ આપણે સ્કીિલ ડેવલપ કરવા મા ટે કે કઈ આપ પડે નવીને એવી જાન કારી એનાથી લેવી જ હોય એના માટે, કે ત્વરિત કોઈને સૂચના આપવી હોય, કોઈ અર્જન્ટ મેસેજ આપડે પેહલા આટલા બધા અ કેવા મતલબ ફોન કરતા હતા તા તો બી કેવા ઘરે કેવા ફોન અતા. અમ લેન્ડલાઈન ફોન હતા, તો બધા હા બધા માણસોથી સંપર્ક ટ એટ અ ટાઈમ એ એક્યુરેટ ટાઈમ પણ નહતો થતો પણ હવે તો એક્યુરેટ ટાઈમ પર આપ આપડે કોઈ બી માણસને જેના પાસે ફોન છે, આપણે તરત ફોન કરીને તરત આપણેે સૂચના પહોંચાઈ શકીએ છ એ હા એ એની હાં એટલે એ એની ડિ એડવાન્ટેજ છે, પણ એની ડિસએડવાન્ટ જે એ છે કે એ આપણને એક લત લગાઈ નાંખે છે, આપે આપણને એવુ એવી રીતે અ હેન્ડલ કરે છે કે આપણે એની વગર રહી જ શકતા નથી. હવે માણસો એટલું એટલું ટાઈમ એનું મોબાઈલમાં નીકા કાઢે છેને કે એને અ રિયલ અમથા કોઈ આપડા સામે કોઈ સાચી સાચો સજીવ બેઠો હોય ને એનાથી કોઈ લેવું દેવું નથી, પરંતુ ફોનની અંદર જે કન્ટેન્ટ ચાલતું હોય ને એનાથી બઉ એમને લેવ
સાચે છ આજકાલ ના માણસો મોબાઈલ વ ગર જીવી જ નથ શકતા તમ માનસો કે ન માનો મોબાઈલ એક માણસનો જીવ જેવો થઈ ગયું છે, બધા વગર ચાલશે મોબાઈલ વગર નઈ ચાલે, તમ માનશો તમે માણસને પાણી રેવાનું ભૂલી જાશે પણ મોબાઈલમાં ચાર્જ કરવાનું નઈ ભૂલે માણસ એટલે મોબાઈલ અત્યારે એટલી થઈ ગઈ ખરાબ આદત એ સારી ખરાબ મોબાઈલનો ઉપયોગ સારોય છે અને ખરાબ ભી છે એવું નથી કે નથી તમને અત્યારે જો આજકાલના લેન્ડલાઇન. તો હવે ક્યાંય રહી નથી પણ મોબાઈલ ફોન છે તો તમે ગામના છેડે કે દુનિયા ના છેડે કોઈ બી નંબર ડાયલ કરશો તો તમારે કોઈ બી એડવાઈસ આપવી હોય કે કોઈ બી ક સૂચન દેવું હોય તો તરત પહોંચી જશે એટલો મોબાઈલ નો એક ફાયદો છે, અને બીજો ખરાબ ફાયદો શું છે કે તમે ક્યાંય બારીક યા હોય ફરવા ગયા હોય અને તમે તમારું તરત સ્ટેટસ મૂકો અને આપડા અજાણા વ્યક્તિ આપ સ્ટેટસ જોવે તો એને ફમ પડી જાય કે હ આ વેટ થી સ્ટેટસ મૂક્યો આનો વેટ તું ક્યાં છે ક્યાં આનું ઘર ખાલી છે, તો ચોર ને ચોરી કરવાનો મોકો મળી
હા સાચી વાત એટલે કે બધો હા ડિસએડવાન્ટેજ છે આ મોટો ડિસએડવાન્ટેજ અને પણ આ મોબાઈલ શું છે કે બધાને આપડણે કનેક્ટ કરવામાં જેટલું એનું મહત્વ છે ને એટલું ડિસ્કનેક્ટ કરવામાં બી એટલું મહત્વ છે કેવી રીતે હા જેવી રીતે આપણે કોઈ બી ખૂણે જ બહુ જલ્દી પહોંચી શકીએ છીએ ક્યાં બી ઘણી કોઈ બી ગામના છેડે ભી ફોન કરીએ એક ફોન કરીએ. તો આપણે એનાથી સંપર્ક કરી શકીએ છીએ. એવી જ રીતે ફોન આપણને એટલો વ્યસ્ત કે આપણા સામે કોઈ માણસ બેઠું હોય ને તો બી આપણને ભાન ના હોય કે આપડા સામે કોઈ માણસ
મોબાઈલમાં કલીન થઈ જાય છે આ કલીન થઇ જાયમ એકદમ લીન થઇ જાય અને આજકાલના છોકરાઓને મોબાઈલ દઈ દો એટલે તમે મોબાઈલ માં એટલા લીન થઈ જાય છે કે આપણે ચાર પાંચ વાર હલાવવા પડે આપણે એને બોલાવવા હોય ને તો એક વાર થી સાંભળતા નથી આપડું બોલો
ન સાંભળે હા એમનું ધ્યાન પૂરી તર એમાં મગ્ન હોય
કર છેને પણ એ બધા છોકરાને ક્યાં ખાબચ છેે કે આ છોકરાઓને કેટલું નુકસાન કરે આંખને કેટલું નુકસાન કરે તમે વિચારો રામનેમ છોકરા બેઠા હોય અને સતત ગેમ રમતા હોય તમે બી ટીવી માં જોતા હશો કે સતત છોકરા હોસ્પિટલમાં નાના નાના બાળકો ની આંખું કેટલી ત્રાસી થઈ જાય છે આખ આમ નીંદર માં ઉભા પગે હાથ હલાવતા જો આ ગેમ રમીને આ ગેમ રમીને આમ આમ ટચ જ કરતા હોયશે
હા સાચી વાત હા મારે બી નાનો, નાનો બેબી છે ને બોય છે પણ બસ એમાં કાર ગેમ એક એક ગેમની એને લત લાગી ગઈ છે તો બસ એ એની એ ગેમ જ રમે એમાં એને બીજું કઈ જોવાતું જ નથી એને જી એને ઇન્સ્ટોલ કરતા આવડે છે આજકાલ ના છોકરાને શું નથી નથી આવડતું બધું જાતે જતે ોલ કરવા આવડે છે બધું આવડે છે
ઓહ હો એને સાચી વાત છે આનું જનરેશન ને પોહોંચાતું નથી હો હ સાચી વાત છે ના ના સાચી વાત હું પણ ખરાબી આદત નથી સારી એમના માટે, આપડ છોકરાને કહી મારી બેબી ને એવું જ છે નથી સમજ જ નથી જો. પરા મોબાઈલ ક તો ચાલ
એમની આંખો પર અસર થાય થાય પણ એના તનાવ બી થાય છે, જય્યારે આપને આપણે એમને ફોન ગેમ રમવા માટે ન એમને લત લાગી ગઈ છે આપણે ન આપીએ, તો એમને તનાવ બી થાય છે એનો. કે જો અમને નથી આપ
નથી આપતા બીજાને છોકરા ન આપે છેમ રી મમ્મી નથી આપતી એમ થઈ જાય છે, આપડા પ્રત્યે નફરત થઈ જાય છે, ના એવું સાચી વાત એવું માન અને તમે આજ ક ત માનશો, મા બાપ મોબાઈલ ખ હવે ટેબલેટ નો જમાનો વધ ટેબલેટ લઈને આપીશ બોલો. રમવા માટે ગેમું રમવા માટે તે ભણવા માટે મોબાઈલ ઓછા પડતા હતા.
એ ટેબ્લેટની વ્યવસ્થા કરી નાખી, એ અને જો આ મોબાઈલ જોડે છે માણસો થી એ વાત સાચી પણ અલગા બી બરાબર અલગાઓ બી કરે છે, સમાજથી આપ આપ ફોનમાં એટલા તલીન થઈ જઈએ ફોનમાં સોશિયલ મીડિયાને આપણે કેટલું બધું, આમાં એટલા તલ્લીન થઈ જઈએ તો લોકો શું સાંભળે, આપણા માટે શું વિચારે છે આપણે એટલું બધું એમના મતલબ ફિલિંગ્સ લેસ થઈ ગયા છે. બસ એમને ફ ફોન છે તો બસ ફોન એમની એક્ટિવિટી પૂરી એના ઉપર જ ડીપ સ્ેડ થઈ ગઈ છે.
હ પણ આજકાલ આજકાલ હો જમા નો છે, માનશો તમને તમે કોઈ વ્યક્તિ તમે જોયું હશે કે જે મોબાઈલ વગર ખરે, કે મોબાઈલ વગર નવરા થયા નથી નો નો મોબાઈલ માંથી કાઢ્યો નથી મોબાઈલ જોયું નથી, આજકાલ ના ગમે તે જનરેશન નાનાથી કરીને મોટા ઘરડા લોકો સુધી ને પી મોબાઈલ મોબાઈલ મોબાઈલ મોબાઈલ જ બસ. મોબાઈલ નો જ જમાનો છે, અને અત્યાર પછી અધુરામ પુર એ આઈ આયુ છે મોબાઈલમાં. એટલે તો હાવ એટલે હાવ તમાનું આગળ બી
સાચી વાત આપડે કેટલો મતલબ સમય આપણે એટલો એટલો સમ સમય જાય ખબર જ નથી પડતી, એક ફોન લીધો હાથ- ક્રોલ કરવાનું ચાલુ કર્યું, એટલે એક દસ મિનિટ થી લઈને કલાકો સુધી
ના ના ના ખબર ના ના પડે ના પડ સાવ સાચી વાત તમે ક એમ ક્યાંક લાઈને થોડુંક હજી આગળ સારું આવશે જે આનાથી વધારે સારું આવશે જોવાને લત નાાગી જાય છે.
એ એ આઈ ટૂલ્સ ના એટલા બધા આવે ચેટ જીપીટી વાળાને એ બધા એવા બધા કન્ટેન્ટ ક્રિએટ કર્યા છે કે આપણને એવું લાગે ના જે આપણી કલ્પનામાં હતું ને એ બધું આપણા સામે છે એવું એવું મોબાઈલ જગતે એક અલગ દુનિયા
પોતાની વસાવી લીધી છે આખી દુનિયાએ પોતાનું મહત્વ બનાવી લીધું છે માણસ જેટલું ઈમ્પોર્ન્ટ છે અત્યારે મોબાઈલ હ છે
હમ એટલે જેવું નને કે કેવાતું કે ભાઈ પેલા આપણે કોઈ વસ્તુની ટેવ ના પડી અને જે હવે આપણને એની ટેવ પડી ગઈ તો હવે આપણે એના વગર રહી શક તા નથી એ એવી એવી ધારણા થઈ ગઈ છે ને એવો હાલ થઈ ગયો છે. ચાર્જ
સાચી વાત માને હું તમને કઉ છું શું પાણી પીવડવાનું ભૂલી જશે પણ મોબાઈલમાં ચાર્જ કરવાવાનું નહી ભૂલે
હા
અને એ બધી પાવર બેંક ભેગી રાખે મોબાઈલમાં ચાર્જ ઉતરે નહી એટલે મોબાઈલ
એટલે હા એટલે તો નવી નવી નવી બધી એ
ટેકનોલોજી આવ છે થતી જાય છે હા ના ના હજુ તો મોબાઈલ તમને કે છે જેટલો સારો એટલો ખરાબ બી છે તમારા માટે એના બધા જે કીટાણુ બધા નીકળે છે બધા શું કેહેવાય રાત્રે ક છે કોશિકાને મોબાઈલ નીચે ઉ અ રાખી નહી સુવાનો એના જે બધા કિરણો નીકળે છે એ તમારા મગજ ને ડેમેજ જ કરે છે.
ડમેજ કરે છે હા જો કાનુન કાનને આખને આંખને કાન એ બધીને તો ઇફેક્ટ થાય છે આપ વધારે પડતા માઈક્રોફોન કે એવું વધારે પડતું આપણે એરફોન એવું બધું પરીએ તો કાનને ભી નુકસાન થાય અને વધારે પડતા સ્ક્રીન ટાઈમ ડેવલપ કરીએ તો આપણે આંખોને નુકસાન થાય. અને વગર વધારે પડતું તો એમાં મગજ દોડાઈ તો આપડો મગજ ડેડ થઈ જાય એટલે આ બધી તો એનાથી ડિસડવાન્ટેજ સુ છેજ
હા અને આજકાલના છોકરાઓ અને છોકરીઓ ઈયરફોન વગર તો મોબાઈલ જો ત જોજો કાનમાં ભરાવીને જશે ગમે ત્યાં જને કોઈ પણ નોર્મલ વ્યક્તિ ઈયરફોન વગર જોવા નહી મળે એ લોકોને કાન નહી દુખતા હોય મને તો એવું વિચાર્યું હું તો બે મિનિટ પેરુંન તું મારે તો બે કાન દુખે હવ. કોઈ થી પેરી ના શ
સાચી વાત હા અને જાતે જાતે માર્કેટમાં ચાલતા જાયને વાત કરતા જાએ તો આપ ખબર જ નથી પડતી કે સાચી વાત કરે છે કે ખાલી કી કઈ દુનિયામાં રહે છે એ ખબર જ નથ પડતી હા.
જમાનો તમે અત્યારે મોબાઈલ વગર નો જમાનો તમે કલ્પના જ ન કરી શકો તમને બધા વગર હાલે પણ એમ કે મોબાઈલ વગર
બે હ મ મોબાઈલ વગર ન હાલે. જેટલા માણસો છે ને ઘરમાં ઘરમાં ચાર માણસ હ, ઘરમાં ચાર માણસ છે તો ચાર મોબાઈલ છે.
હા છે જ છે જ માણસ એટલા મોબાઇલ એનું ફોટે એટલું જ થઈ ગ્યું છે. એવું જ છે, ના ના મોબાઈલ વગર હવે કઈ નથી બેન મોબાઈલ છે ત તો બધું છે એના જેવું છે, શું બાકી બીજું ક્યો તબેત પાણી સારા બધાએ ના?
બસ બધાના સારા મળીએ પછી ચલો, હેના હા હા ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ.
બ